હાલ બોલો બોલો કેમ છો મજામાં.
હા મજામાં તમે કેમ છો.
બસ બસ મજામાં.
બરાબર.
કેવું ચાલે છે બોલો?
ચાલે છે, ત્યારે તો
તમાર તો ઘરમે બધા ભેગા રહો છો નને?
હા ભેગા રહીએ ને અમે ઘરમાં બધા ભેટા રહીએ સંયુક્ત કુટુંબમાં
હું તો એકલી રહું છું.
હા
હમ્મ
બરાબર અહીં એ કુટુંબ મારે હોય એટલે શું થાય, કે બધા પોતપોતાના કામેથી આવે પછી પોતાનું ઘરનું કામ કર અને પોતાનું કામ કરે ટાઈમ છેતો, ખબર ના પડે
હા એકલા રહેતા હોઈએ તો પણ ઘણા ફાયદા છે, એકલા રહેતા હોય તો આપણી પાસે સ્વતંત્રતા હોય પોતાના નિર્ણયો લેવાની,
હા, એ પણ છે એટલા રતા હોય એટલે પોતાની રીતે વિચારવાની શક્તિ હોય, અને આપડ પાસે સ્વતંત્રતા એ હોય કે આપડે જે પણ કરું હોય કોઈ રોકટોક ના કરી શકે
હા
આપડે પોતે તલા નિર્ણ લ શક્ય જવાબદારી સંભાળી શકે, કે કેવું કે આપડા બધા કામ જાતે કરેને એટલે આપણામાં એક આત્મવિશ્વાસ આવે કે આપડણે કશું કરી શકીશું.
હા,
અને જયારે બધા ત હોય હા બોલો બોલો વાંધ
બોલો વાંધો નહી,
હ બધા ભેગા હા બધા ભેગા હોય એટલે શું કામ તો જાય. એટલે એક તો રાહત. મને એ કામ વચાઈ ગયું છે.
હા હા.
એટલે ઉપર તો લોડ આવે નહ કામનો.
હા આમ એવું ના લાગે કે. દિવસ બહુ ભારે છે, એમ.
હમ. બહાર કામ કરતા હોય તો પણ સ ચવાઈ જાય ને ઘરે કામ કરતા હોય તો પણ સચવાઈ જાય.
હા.
અમારા બાજુમાં જ ધન એલે પૈસા છે. એટલે શું. કામ કરતા કરતા એમની છોકરીને સાચવાની પછી કામ કરવાનું.
બરાબર હમ હમ. પણ આ અને સંયોગુું કુટુંબમાં એવું થાય કે બધા ન સ્નેહ ભાવ હોય પ્રેમ ભાવ. બારે તો કેવું બધાનું. પ્રેમ મળી રહે એમ. એકલા રહેતા હોય. તો એવું ના હોય એકલા હોય તો એકલા જ હોય એવું.
હા એ પણ છે. એટલા હોય એટલે આમ મનમાં. ઉદાસી જેવું લાગેનું કોઈ છે, જ કોની જોડે વાતો.
હમ જે એકલા રહેતા હોઈએ ને આપણે. આપડે તો. અ કેવું હોય કે આપણે બધાની પસંદ નું ધ્યાન નહી રાખવું પડતું હતું આપણે આપડી. અ એવું બધું ના હોય આપડ દબાણ ના હોય. કે આપણેે બધાની પસંદને લઈને ચાલવાનું કારણ કે કુટુંબમાં એવું થાય.
હા. ત કુટુંબમાં તો બધાને જ પસંદ લઈને જ ચાલવું પડે કોઈને આવાજ તો ગમતું હોય ના ગમતું હોય અને જો એ પૂરી ના થાય તો કોઈને પણ ખોટ લાગી શકે એનું જૈશખભાઈ અને બધા બધા નો સમય સાચવીને કામ કરવું પડ જયારે એકલા રહેતા હોય ત્યારે આપડ પોતાનું કામ ગમે તે સમયે કરી શકીએ ના ઉઠવાની ટેન્શન ના કામ કરવાનું ટેન્શન એક ફાયદો છે
હા અને આપડે એકલા રેતા હોઈએ ને તો આપણે આર્થિક આર્થિક બધી વસ્તુઓ આપણે જાતે કરવી પડે ને તો આપણે પૈસા કમાતા શીખે આ રીતે સક્ષમ રતા શીખીએ પેલ તો કેવું લાગે આપડે જયારે સયકુ મહેંત આપણે હાથમાં હાથમાં રહીયએ તો એવું લાગે કે જાણ આપડે કશું એક્સપ્લોર જ નહીં કર્યું એમ બહાર જ નહી નીકળે એવું લાગે
સાચી વાત છે ઘરમાં ઘરમાં રતા હોય એટલે એવું લાગે
હા એવું લાગે કે કશ વસ્તુ ના સક્ષમ જ નહીં આપણેે એમ
હમ કશું જ નથી કરી શકતા
હમ તો એકલા રહેેતા હોઈય ને તો એક ફાયદો છે એનો
હમ
પછી પાછું અ હા બોલો બોલો
અને એટલા રહેેતા હોય એટલે આપડે કમાવવું પણ પડે એમ એટલે કમાતા શીખી એમ
હા અને અ આપડે પછી પછી એવું થાય કે એકલા રહેેતા હોય છે ને તો ઇનકેસ આપને કોઈ એમરજન્સી આવી કે બીમાર પડ્યા તો હા કોઈ ના હોય
આપણી પાસે કોઈ ના હોય એ વખતે એમ
હા. અને પછી એકલા રહેતા હોય ને એટલે આપણે આખો દિવસ ફોનમાં ને ફોનમાં જ રહીએ.
હા. સ્ક્રીન ટાઈમ વધારે આ વે એટલે વધારે કંટાળો આવે. અને પછી વધારે મને ચીડ ચડો થઈ જાય કે આપડે પાસે કોઈ છે જ નહીં.
હા. પછી અ કેવું થાય કે જયારે કોઈ આમ દુખદ વાતાવરણ આવે જય્યારે આપણને કોઈના સપોર્ટ ની જરૂર પડે, ત્યારે પછી આપણને કોઈના દે થાય એમ
હમ અને જયારે સંયક્ત કુટુંબમાં તો કેવું હોય કે એક બીજાને કોઈ પણ મુશ્કેલી આવે તો સા વા વાળું હોય, સમજવા વાળું હોય, સમજાવવા વાળું હોય, એટલે આપડે મતલબ દુખ માંથી બહાર નીકળી શકીએ. એમ
હમ્મ.
કે એક બિચાર નો સપોર્ટ કરવા વાળા હોય એમ
અને સંયુક્ત કુટુંબમાં વડીલો હોય એમનું અનુભવને માર્ગદર્શન આપે.
હમ્મ, એ આપણને સારી રીતે સમજાઈ શકે. કે આપણે કઈ જે રસ્તે જઈએ છી એ સાચો છે કે નહી એ જવાય કે નહી. કોઈ પણ ખુશી આવે તો પણ આપડી સાથે રહીને એ ખુશી માં વધારે ખુશ થઈ શકે એમ. કે આપડી પાસે ખુશી માં ખુશ થવા માટે પણ કોઈ હોય દુઃખમાં દુઃખી થવા માટે પણ કોઈ હોય, સરદ કુટુંબ નો એક વધારે ફાયદો. કહેવાય.
હા. પછી અ જે આપણે જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો એવું થાય કે એક ગેરફાયદો થાય, કે જે બે પેઢી હોય ને એમના વચ્ચે જો અંતર હોય ને તો બહુ પછી ઝઘડા બહુ થાય. ના બી બચારો જો અલગ બહુ હોય ને તો પછી એમના વચ્ચે ઝઘડા બહુ થાય, એમ
બરાબર છે, એ તો છે.
ઉદાહરણ તરીકે જે જૂના મતલબ જે ઘરના વડીલો છે. એમના જૂના વિચારો હોય અને જે યુવાન જે છે, એના વિચારો આધુનિક હોય.
હા એટલે બે વિચારો અલગ-અલગ પડી જાય ને
હા.
એટલે વધારે મન સાવ થય જાય.
હમ્મ, તમને કેવું રહેવું ગમે એકલા રહેવું ગમે કે પરિવારમાં રહેવું ગમે.
મને તો સેમ પરિવાર માં રહેવું ગમે.
મને એકલા રહેવું ગમે.
હા એ તો પોતપતાની પસંદ હોય એટલે બીજું
હા, હમ્મ. કારણ કે હા એટલું ખરું કે જયારે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો અ તમે જેમ કીધું એમ ઘરના ભાડા બધા વેચાઈ જાય પછી ઘરના ખર્ચા બધા વેચઈ જાય અને પછી બધાનું માર્ગદર્શન એ બધું મળી રે પણ જેમ કયુ એમ કે જનરેશનલ ગેપના કારણે પછી અમુક અ અને અમુક વડીલોને કેવું હોય છે ખબર કે આમ બહુ આમની માનસિકતા બહુ દ્રળ હોય છે એમ
હા એજ સાચું બદલાય
હા અને આપણે એમને કઈ સમજાવીએ ને તો આપણે એમને કઈ સમજાઈ ના શકીએ.
હા એ પણ છે.
હા અને દરેક નિર્ણયોમાં ઘરના લોકોની પછી આપણે પરમિશન લેવી પડે
હમ
એટલે અને અમુક લોકોને કેવું અમુક લોકોને નથી રેવું હોયતું ઘરથી દૂર સંયુક્ત કુટુંબમાં મતલબ દૂર એમ સંયુક્ત કુટુંબથી દૂર પણ નોકરી ના લીધે રેવું પડે છે પછી
હા એટલે બધા પાસે કોઈ ચોઈસ ના હોય ને એટલે પછી નોકરી કે ભણવા માટે અત્યારે તો બધા અલગ અલગ દેશમાં ભણવા માટે જતા હોય એટલે અલગ રેવું પડતું હોય. અલગ અલગ માછી બોલી કે અલગ અલગ કારણ કે
અલગ અલગ આપડે બીજા દેશમાં રહીએ. એટલે તો આખું વાતાવરણ બદલાઈ જાય ને
હમ
કે મતલબ આખું આપડે ચલો એ બીજા શહેરમાં રેતા હોય તો આપણેે આવી પણ શકીએ પરિવારને મળવા પણ જો અલગ દેશમાં જ- જતા રહીએ તો બોવ પછી હા કારણ કે અત્યારે તો વધારે યાદ આવે પરિવારને પછી
હમ એજ ને
અને બહારના દેશો ના નિયમોને બધું અલગ હોય ને
હમ
એ નિયમોમાં પાછું સેટ થવું પડે એ પ્રમાણે અને પાછું વાતાવરણ પણ અલગ હોય તો અહીંયા અમુક તહેવારો ના ઉજવાતા હોય અહિયાં ઉજવાતા હોય
બરાબર છે.
એ રીતે જે પછી થાય યાદ આવે ત્યારે સમજાયું છે.
હમ
સારું કઈ નહી આપડી તો ચર્ચા વિચારણા ચાલી રહેશે
હા એજ તો
હા સારું સારું ચલો
હા મોકુ
હા હા